અવાજ આવે છે મારો.
હા અમારો અવાજ આવે છે.
હા હા આવે છે બોલો બોલો કેમ છો મજામાં.
હા તમે કેમ છો.
કેવું ચાલે તમારે જીવનમાં શાંતિ ને તબિયત પાણી બધું બરાબર છે ને.
અત્યારે તો સરસ જ છે બધું. પણ મને એવું લાગે કે મારામાં કદાચ આત્મવિશ્વાસ ની કમી છે થોડી.
બરાબર વાંધો નહી સારું સારું ચલે આજે એ આત્મવિશ્વાસ પર આપણે થોડી આમ ચર્ચા વિચારણા કરી લઈએ. મારું તો કેવું એવું છે કે જો જીવનમાં સફળ થવું હોય. તો સૌથી પહેલા પોતાની જાત પર આમ વિશ્વાસ હોવો જોઈએ. દુનિયા તમારા પર વિશ્વાસ કરે કે ન કરે. પરંતુ જો તમને તમારી જાત પર વિશ્વાસ છે ને તો કોઈ પણ મુશ્કેલી તમને રોકી શકતી નથી અને તેથી જ આત્મવિશ્વાસને સફળતાની સૌથી મોટી ચાવી પણ કહેવામાં આવતી હોય છે.
બરાબર છે અને જે વ્યક્તિને પોતાના પર જ ખુબ જ વિશ્વાસ હોય. તો તેના માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી હોતું.
હા એ તો તમેં ઘણી સાચી વાત કીધી. અને આત્મવિશ્વાસ એટલે પોતાની ક્ષમતા મહેનત અને નિર્ણય પર પર વિશ્વાસ રાખવો. તેનો અર્થ આમ ઘમંડ કરવો નથી પરંતુ હું પ્રયત્ન કરી શકું છું અને સફળ થઈ શકું છું. એવો સકારાત્મક વિચાર રાખવો છે. જે વ્યક્તિમાં આમ આત્મવિશ્વાસ હોય છે. તે મુશ્કેલ પરિસ્થિતિ માં પણ હિંમત હારતું નથી.
બરાબર છે આત્મવિશ્વાસ આપણને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે છે.
હ
તે નિષ્ફળતા પછી ફરી ઊભા થવાની શક્તિ પણ આપે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી જીવનમાં આમ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક નિષ્ફળતા મળતી હોય છે. પરંતુ આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ નિષ્ફળવતાથી ડરતી નથી. તે પોતાની આમ ભૂલો માંથી શીખે છે અને ફરી નવા ઉત્સાહ સાથે આગળ વધતી હોય છે. તેથી જ કહેવાય છે, કે નિષ્ફળતા અંત નથી પરંતુ સફળતા ની આમ શરૂઆત છે.
પ છે. અને આત્મવિશ્વાસ આજકાલ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઓછો જોવા મળતો હોય છે. તો વિદ્યાર્થી જીવનમાં પણ આત્મવિશ્વાસ હોવું ખુબ જ જરૂરી છે.
હા એ તો સાચી વાત છે.
પરીક્ષા છે ભાષણ ઇન્ટરવ્યુ અને સ્પર્ધાઓમા સફળતા માટે પહેલા તો આત્મવિશ્વાસ જ હોવો જોઈએ વધારે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી કે વિદ્યાર્થી જીવનમા આત્મવિશ્વાસનું આમ ખૂબ જ મહત્ત્વ છે. પરીક્ષા આપતી વખતે સ્ટેજ ઉપર ભાષણ કરતી વખતે ઇન્ટરવ્યુ માં હાજર રહેતી વખતે અથવા કોઈ પણ નવી જવાબદારી આપણે સ્વીકારએ છીએ ત્યારે પણ આત્મવિશ્વાસ જે આપણને આમ સફળ બનાવતું હોય છે. ઘણી વખત જ્ઞાન હોવા છતા. આત્મવિશ્વાસ ના અભાવે લોકો સારું પ્રદર્શન પણ નથી કરી શકતા
હા બરાબર છે અને જે વિદ્યાર્થી પોતાના પર વિશ્વાસ રાખે છે. તે વધુ સારી રીતે અભ્યાસ કરે છે, અને તેની ગભરાવટ પર કાબુ મેળવી શકે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને એના કારણે ભવિષ્યમા સારો વક્તા પણ બની શકતો હોય છે.
હા બરાબર છે વિશ્વના મોટા ભાગના સફળ લોકોમા આત્મવિશ્વાસ એક સામાન્ય ગુણ રહ્યો છે.
હા એ તો સાચી વાત છે. અને આત્મવિશ્વાસ વધારવાના પણ ઘણા રસ્તાઓ છે, નિયમિત રીતે મહેનત કરવી પોતાની સારી તૈયારી રાખવી સકારાત્મક વિચારવું પોતાની ભૂલો માંથી શીખવુ અને દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. અને પોતાની સરખામણી બીજાઓ સાથે કરવાને બદલે પોતાની ગઈ કલની જે સ્થિતિ હતી એની સાથે કરીએ તો એ પણ એક આપણા જીવનને સફળતા તરફ લઈ જવાનો એક માર્ગ પણ આપણે કહી શકીએ છીએ.
કર છે. અને આપણે નકારાત્મક લોકોની અસરથી પણ બચવું જોઈએ. પછી પોતાના લક્ષ્યો નક્કી કરવા જોઈએ.
હા એ તો સાચી વાત છે, અને પોતાનું લક્ષ્ય નક્કી કરી એ જ દિશામાં આપણે આમ આગળ વધવું જોઈએ.
બરાબર છે, અને સારા પુસ્તકોનું વાંચન પણ રાખવું જોઈએ તેનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
હા એ તો સાચી વાત છે. અને આજના સમયમાં તો કેવું સોશિયલ મીડિયાના કારણે ઘણા યુવાનો પોતાની સરખામણી બીજા લોકો સાથે કરવા લાગે છે તેઓ બીજાની સફળતા જોઈને પોતાની જાતને આમ નબળી સમજવા લાગે છે. પરંતુ દરેક વ્યક્તિની ક્ષમતા પરિસ્થિતિ અને સફર અલગ અલગ હોય છે તેથી પોતાની વિશેષતા હા તેથી પોતાની વિશેષતા ઓળખવી અને પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે અને કીધું કે દેખા દેખી તો ઘણા લોકો દેખા દેખી ના કારણે કોઈ પાસે મોટી કાર હોય કે કઈક નવું ઘર હોય તો એના કારણે બધા પોતાની જાતને નબળી સમજવા લાગે છે અને પોતાનો આ ત્મવિશ્વાસ ગુમાવે છે કે આની પ્રકાસે કેટલું સારું છે પણ એ માણસે શિસ્તતા અને એનું બધું પાલન કરીને જ પછી આગળ સફ સફળ બન્યો હશે તો આપણેે પણ એવી રીતે કરવું જોઈએ.
હા બરાબર છે અને સકારાત્મક વિચાર આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે જો આપણે દરેક સમસ્યામાં તક શોધવાનો પ્રયત્ન કરીએ તો આત્મવિશ્વાસ વધે છે તેનાથી
હા એ તો સાચી વાત છે. અને આત્મવિશ્વાસ અને ઘમંડ વચ્ચેનો જે તફાવત છે. એ પણ આપણેે આમ સમજવો જ જોઈએ આત્મવિશ્વાસ એમ કહે છે, કે હું કરી શકું છું. જ્યારે ઘમંડ એમ કહેતું હોય છે કે મારા સિવાય કોઈ કરી શકતું નથી. થી આત્મવિશ્વાસ સાથે નમ્રતા પણ એટલી જ જરૂરી છે આપણા જીવનમાં.
બરાબર છે આત્મવિશ્વાસ પો તાની ક્ષમતામાં વિશ્વાસ છે.
હા સાચી વાત છે એ દર્શાવતું હોય છે જયારે ઘમંડ તો બહુ અ જ ઘમંડી રીતે પોતાનું વાક્ય પ્રદર્શિત કરતું હોય છે.
હા આત્મવિશ્વાસ વ્યક્તિને નમ્ર બનાવે છે, જ્યારે અહંકાર વ્યક્તિને બીજાથી દૂર કરી શ કે છે.
હા અને તેના કારણે ગમનના કારણે તે મનુષ્ય ઘણી વાર ગલત રાસ્તે પણ જતો રહેતો હોય છે જે આગળ જતા ઘણું નુ કસાનકારક રહેતું હોય છે.
બરાબર છે આત્મવિશ્વાસ હોય તો માણસને ઘણા ફાયદાઓ પણ થાય છે.
જેમ કે તેની આત્મ તેનું આત્મસન્માન વધી જાય છે. અને પડકારો સ નો સામનો કરવાની તેમને હિંમત મળે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને આપણા દેશના ઘણા મહાન વૈજ્ઞાનિકો ખેલાડીઓ અને નેતાઓએ પોતાની મહેનત અને આત્મવિશ્વાસ ના બળ પર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે તેમની સફળતા આપણને શીખવે છે કે જો મનમાં વિશ્વાસ હોય તો આપણે કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.
હ બરાબર છે સફળતામાં પહેલાં આત્મવિશ્વાસ જ આવે છે
હા એ તો સાચી વાત છે અને મારા મત પ્રમાણે તો આત્મવિશ્વાસ જન્મથી મળતો ગુણ નથી પરંતુ સતત મહેનત અનુભવ અને સકારાત્મક વિચારસારીથી વિકસે છે દરેક સફળ વ્યક્તિના જીવનમાં આત્મવિશ્વાસનો મહત્વનો ફાળો હોતો હોય છે
હા અને જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય એ આમ અલગથી જ દેખાય આવે છે
હા એ તો સાચી વાત છે કારણ કે એની બોલવાની જે ક્ષમતા છે એના કારણે જે એ આત્મવિશ્વાસનો જે ગુણ છે એ નીખરી આવતો હોય છે
હા આત્મવિશ્વાસ વ્યક્તિની વ્યક્તિ બીજાઓને પ્રેરણા આપી શકે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લઈ શકે છે
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે. અને આપણે એટલું કહી શકીએ કે આત્મવિશ્વાસ એ સફળ જીવનનો મજબૂત પાર્ટ છે પોતાની જાત પર વિશ્વાસ રાખો. મહેનત કરો અને ક્યારે હિંમત ન હારો તો સફળતા ચોક્કસ તમારા પગ ચૂમશે.
એ આત્મવિશ્વાસ જ જીવનની સૌથી મોટી સંપત્તિ કહી શકાય એવી રીતે તો.
હા એ તો વાત સાચી છે. અને જેને પોતાની જાત પર વિશ્વાસ હોય. તેના માટે કોઈ લક્ષ્ય અશક્ય નથી હોતું.
બરાબર છે પણ આત્મવિશ્વાસ જોડે જોડે આપણે સખત મહેનત પણ કરવી જોઈએ જેનાથી આ જીવન સરળ બની શકે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે કે આત્મવિશસ વિશ્વાસ સાથે સખત મહેનત કરો. તો એ પણ તમારા જીવનને ઘણું આગળ અને સફળતા. બનાઈ શકે છે આત્મવિશ વસ્તુ એ એવી શક્તિ છે ને જે સામાન્ય વ્યક્તિને પણ અસાધારણ બનાવી શકે છે.
હા અને મંજિલ તેને જ મળે છે જે પોતાનાં પગલાં પર વિશ્વાસ રાખે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. તો છે. વાંધો નહી સારું સારું ચલો પછી કોઈ દિવસ આપડે
હા સારું
હા